હલો
હાલલો
બોલો બોલો નમસ્તે જય શ્રી રામ નમસ્તે
કશમ ક્યા કર ર હમ
ખેતી કર ર હ
ીકું હ પુજરાદી આપ આતી હ
હા ગુજરાતી આવડે છે ને મને થોડું થોડું ગુજરાતી
આવડ તો જ્યાંથી મ વાત કર ચાલ છે.
હા ચાલશે ચાલશે
તમ કણ આપડ એક બિનેસ સ્ટાર્ટઅપ, તો આપણે શું કરવું પડે?
સ્ટાર્ટઅપ કરવા માટે તો સૌથી પેલા પૈસા હોવા જોએ ખીચામાં.
હમ.
પસી જ તમે સ્ટાર્ટઅપ કરી શકો.
એવું છે. જો આપણેે ઈ જોઈએ તો નાનું સ્ટાર્ટઅપ કરવું ઓન્લી ઇંગ્લિશ સ્ટેટ્સ મુકતા હશે
નાનું સ્ટાર્ટઅપ કરવા માટે મિનિમમ મેક્સિમમ તમારે પચા હજારની જરૂર પડતી હોય શે.
એવું છે. શું આપણે ગોલ દ્વારા કઈ કાર્ય કર્યું હોય, સફળ જાય?
હન, જરૂર
છુ.
ચોક્કસથી થઈ છે.
એવું છે. અને જો આપડે સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોય, તેને આમ, કઉ તો બઉ માર્કેટિંગ થઈ ગયું હોય તો એનો ફાયદો આપડે થઈ શકે છે.
હા. બિઝનેસમાં સ્ટાર્ટઅપ કરવું હોય તો તમારે શું કરવું પડે એ તમને પેલા માહિતીથી
પણ જો આપણેે સ્ટાર્ટઅપ કર્યું છે. સ્ટાર્ટઅપ કર્યું છે તે આપડે કઈ દુકાન કઈ દુકાન ચાલી શકે છે?
હમ, દુકાન દુકાનને?
હમ.
સ્ટોર
હા.
શું કર સ્ટોર ચાલી જાય.
ક્ષેત્ર એ તો તમારે હાલમાં તો શું કરવું જોએ? વરસાદ પડે કે?
હા, વરસાદ તો છે અત્યારે.
હન કેટલો ઈંચ પડે વરસાદ?
ઈંચ તો ખબર નથી સવારનો ચાલી રહ્યો છે.
હા.
સવારમાં થી ચાલી રહ્યો છે ઉચા ખબર નતી, સમાચારમાં આવશ્યક
હઅ, બધું ધોઈ નાયખ્યું વરસાદના કારણે.
એવુ છે, ખેતીવાડી કરતા છેન?
હે?
શું? ખેતીવાડી કરતા શો ન ખેતીવાડી?
દિવાડી
એવું છે, કેટલા વીઘા જમીન છે?
મારે એસ ત્રણ વીઘા જમીન છે.
બોજ વધારે છે.
હે.
શું તમે ત્રણ વીઘામાં શું વાવો છો?
ત્રણ વીઘામાં અત્યારે મગફળીને આવ કપાસ કૈરો
એવું છે, તેઓ એજ પ્રોફેટમાં આવશે કે
પ્રોફિટ થવાની શક્યતા તો ઘણી સિંગમાં
એટલે વરસાદ ઉપર નભે કે કૂવા માંથી તમે થાય એવું
હાલમાં તો અત્યારે વરસાદની વાટે
એવું છે. વરસાદ નથી ઉએયા
હા, બોલો.
વરસાદ નથી ત્યાં
વરસાદ શાંત રહેતો નથી હાલમાં
એવું છે.
તો વધુ વરસાદ પડી ગયો, તો તમને બહ નુકસાન થાય છે?
હા, વધુ વરસાદના કારણે નુકસાન તો ઘણું થાય છે, પણ સરકાર હવે વળતર આપે ઠીક છે ન કરતો પછી ગામના મુખી ઉપર હાલશે બધું
એવુ છે. તમારે હપ્તામુખી પ્રત્યે કેટલી પ્રથા ચાલે છે?
હે?
તમારા ગામમાં મુખી પ્રથા ચાલે છે?
ચતો તમારો.
શુકામ? હલો આવી છે હવે અવાજ?
હા હવે અવા જ આવે છે, હા આવે આવે રેડી ઓકે.
તો હું તમને શું, હું તમને શું કઉ છું.
હા બોલો.
હલો જો તમારા ગામમાં અજીતા મુખી પ્રથા ચાલે છે.
હા મારું ગામ બહુ પૌરાણિક પ્રથાઓથી હાલતું આવે છે.
એવું છે, ગામ કયું?
ગામં મારું મુપોરડા.
મીઠોડા?
હા.
એ સ્કેનર વિશે તો જાણતા હશો ને?
યસ.
તે આપણે કઈ રીતના છેતરવાની પ્રયાસ કરી શકી છું?
કઈ તમારા વિશે.
હલો.
હા હ.
શું?
તમે ગેમ વિશે પૂછી રહ્યા છો કે?
સ્કેમ વિશે તમને પૂછવું જરૂરી છે, કારણ કે આ જુન્યમાં સ્કેમ એ એક મામૂલી ચીજ વસ્તુ છે. તમે બે ડગલા ચાલો પણ કેમ થઇ જાય.
હમ
એવું છે એટલા માટે તને પૂછું છું કે શું કરવું જોઈએ?
સ્કેમ કરવા માટે તો વધુ આપડે ડિજિટલો યુગથી આઘું રહેવું પડે
કેમ નઈ, તમે સમજતા નથી મારી વાત સ્કેમ કરવું કરવું નઈ, સ્કેમથી કઈ રીતના બચી શકાય.
આપડે જે ફ્રોડ વિશે કયોસો ને તમે
હા હા ફ્રોડ વિશે
હું કેવું એજ સમજાવું છું.
હમ્મ.
પેલા તો તમારે ડિજિટલથી ડિજિટલથી આ દૂર રહેેવું પડે.
એવું છે.
કેમકે હાલમાં આ યુગ ડિજિટલ છે.
હમ્મ. હલો,
હ ન્યા ત્યાં આસપાસમાં કામ ચાલુ છે, કઈ?
ના
કેમ શું છે તમને અવાજ આવે છે?
નઈ નઈ ન્યાંક અવાજ આવે છે ડિસ્ટર્બ થાય છે.
એવું છે, તો તમે સિરયસ શકો છો બોલો બોલો.
નાકારુ ન ટપ ટીપ ટુપ ટુસુ સામ ને એવું કક થાય છે.
એ વરસાદ પડી છે, ને એટલે
જો.
વરસાદ વરસાદ
વરસાદ
આવે છે તમારા ગામમાં
અમારા ગામમાં તો વરસાદ આવે છે, પણ આવો અવાજ વરસાદ ન નથી આવતો.
તમને સુ ક્વ તમને એક વખત કીટી આવે ને હલો
કેમ છે તમારો અવાજ નથી થ આવતો.
તો મારે અહિયાં બિનજરૂરી અવાજ કેમ આવે છે?
બિનચરૂરી આથું આથી એક એવી વસ્તુ છે કે હલાવતું રહેવું જોઈએ.
તો પછી તમારે આસપાસમાં ક્યાંય ધણસો વાળી ઓફિસ નથી તમારે?
ના ના અત્યારે તણ સોરે ઓફીસ પૂછશ
જ્યાં તમને ત્રણસો રૂપિયામાં માલ મળે,
અત્યારે તે સુતી છે,
એમ સૂતી છે.
આપડે જમવા રાતના પરેશભાઈ ને ત્યાં જવાનું છે તમને ખબર છે.
ઓહ મને તો ખ્યાલ નતો જમવા જવાનું હશે એ તો હાજુ, હું તમારું અનુમાન પ્રમાણે શેનું ચાક હશે.
આજના વાર કે ગુરુ વાર આજ હશે ગબી બટ કોબી બટેાટા કા બીજું કોઈ કઈ શકે છે આપને હા, હેડફોન માંથી વાત કરી.
હલો
હા
શું તમને મેં કીધું ક જુમમાનું બાબત.
હા, કઈક કોબી બટેટા કઈક બોલા તમે
હાથી કોબી બટેાટા જેવું મને લાગે છે, કા બીજું હોય શકે છે. ગાઠિયા
ગાથીયા?
હા, ગાઢીયા આવુંશે કે રાતના
ગાંઠિયા ન ચા કોણ ખાય?
એ અરેશભાઈ ખવર આવે છે, તને ખબર
હરેશભાઈ યરે તમારે કેવા સંબંધો
અરે તો જાા સબંધ છે, કારણ કે અમે તેની મુ જા સમમે લઈને
હા,
તે તે વ્યક્તિ ઉત્તમ ઉદાહરણ તરીકે ગણી શકે. કારણ કે તે આપણા પૈસા હોય, બાકી હોય. તો રાખી શકે છે, એમને એમ જવાનું નથી.
કોલ કર કરના ચાતે, હોકા ટાઈમ ખતમ હો ગયા હૈ. કૃપયા કરે.
બાદ મે કોલ.
થોડી દેર, થોડી દેર ચાલે છે, થોડી દેર પાંચ દસમી. હા, ક્ર્રીસ્તી જો હોતી. ચલો, આપ આપડી સાથે વાત કરવાની મજા આવી. હલો, અમારી હા, કોલ કાપ.